હેલો શું કરો છો.
અને યોગ અને સ્વાસ્થ્યમાં એટલે જોવું કે એન હે. આપણે જીવનને યોગ એટલે એટલે સ્વાસ્થ્ય ને બહુ મહત્વ આપે મ બહુ. ત્વ‌ છે.
સાચી વાત યોગ અને સ્વાસ્થ્ય વિષય પર વાત કરીશ.
હા.
સૌથી પહેલા હું કહું કે અ માંગીશ કે આરોગ્ય. અ સાચો ધન છે. અ જો આપણા શરીર સ્વસ્થ હશે અ તો શરીર જીવનમાં કોઈ ધન લક્ષ્ય હાસિલ કરી શકીશ. અ પેસા, સંપત્તિ, અને પ્રસિદ્ધિ પણ. મળી શકે પણ અ સારું સ્વસ્થ્ય હોવું રાખ ખું ખૂબ જરૂરી છે તમે શું કહો.
આમે જરૂરી છે સઈ એટલે સાચી વાત કહી છે એટલે પેસા સંપતિ અને પ્રસિદધિ પછી મળે શકે છે પણ સારું સ્વાસ્થ્ય રાખવી તો અ આ ર રાખવું ખુબ જરૂરી છે.
યોગ આપણે ભારતની હજારો વર્ષ જૂની પરંપરા છે. યોગ શબ્દ નો અર્થ થાય છે કે જો જોડવું. યોગ આપણા શરીર ને મન અને આત્મા ને એકબીજાને સાથે જોડ વાનું કામ કરે છે.
સારી વાત કઈ તમને અ યોગ તો કહે છે ને યોગ તો. આપણા ભારત દેશની અ દેન છે કે સૌથી પહેલા આપણા ભારત દેશે બધા દેશોના યોગ રા મહત્વ સમ જાયો હતો. કે યોગ અમારા જિંદગીમાં બહુ જરૂરી છે અને યો ગ નું સ્થાન અમારી જિંદગીમાં બહુ જ મહત્ત્વપૂર્ણ છે. અ આજના સમયમાં આપણું જીવન ખુબ વ્યસ્ત બની ગયું છે. કેમ કે આપણ આજ કલ આપણી જિંદગી.
સાચી વાત કઈ એટલે આપણે.
આજના સમય મે આમાં આપનું જીવન ખુબ વ્યસ્ત.
હા. કા.
અવાજ આવે છે
હા હા આવાજ કરતી એક હતી એટલે આવે છે બેન આજના સમયમાં આપણું જીવન બહું ખુબ વ્યસ્ત બની
હેલો અવાજ આવે છે તમને
હા હા
અ કામ તો તના મોબાઈલના વધારે ઉપયોગ અ અ ઉપયોગ ઓછી ઉગ અને ખોટી અ ખાનપાનની હા આદતોને કારણે અ ઘણા લોક બીમાર પડે છે આવા શ હ
આજના સમયમાં આપણું જોવું ને એટલે જીવન ખુબ વ્યસ્ત બની ગ્યું છે એકા નો તણાવ અને મોબાઈલ નો વધારો ઉપયોગ ઓછી ઊંઘ અને ખોટી ખાનપાન ની આ દતોને કારણને ઘણા લોકો બીમાર પડે છે આવા સમયમાં યોગ આપણા જીવન માટે વરદાન સમાન છે એટલે જરૂરી સે યોગ એટલે સ્વાસ્થ્યનું ધ્યાન જો જોઈ રાખે જે રોજ સવારે થોડો સમય યોગ કરવાથી શરીર લચીલું બને છે આ સ્નાયુઓ મજબૂત થાય છે અને શરીરમાં ઉર્જા આવે છે યોગથી રથ સંસાર સુધરે છે પાચન શક્તિ સારી રહે છે
સાચી વાત અને શરીરની અ રોગપ્રતિરોધક શક્તિ વધે છે કેમ કે આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં અ વગતી નથી કેને પાડે તો અ યોગ બહુ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે યોગ વત શરીર માટે જો નથી પણ મન માટે પણ ખૂબ લાભદાયક છે આ વાત
સાવ સાચી વાત કઈ છે યોગ યોગ ના આપણે જો તો યોગ ના ઘણા પ્રકાર છે તાડાસન વૃક્ષાસન ભૂજંગાસન ત્રિકોણાસન વ્રજાસન પવન મુક્તાસન એટલે સૂર્ય નમસ્કાર તો ખુબ ખૂબ એટલે બહુ પ્રસિદ્ધ છે આ આસન નું શરીરમાં અલગ અલગ ભાગને સ્વસ્થ રાખે છે
સાચી વાત અ રોજ પ્રાણાયામ અને ધ્યાન કરવાથી મન શાંત રહે છે ચિંતા ઓછી થાય છે અને એકાગ્રતા વધે છે વિદ્યાર્થીઓ માટે યોગ ખૂબ ઉપયોગી છે કારણ કે યા યથાશક્તિ ધ્યાનશક્તિ મજબૂત બને છે કેમ કે આજકાલના વખ તે અ અ ખાન પાન અને સોશિયલ મીડિયાનો બહુ ઉપયોગ થઈ ગયો છે તો એને માટે યોગ કરવું, બહુ અ મહત્ત્વપૂર્ણ થાય છે.
સાચી વાત કઈ યોગ કરતા સમય યોગ કરતા સમય કે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈ છે યોગ હમેશા છા સ્વસ્થ અને શાંત જગ પર કરવો, હોય ખાલી પેટ અથવા અ હ હલકા ભોજન પછી યોગ કરવો. આરામદાયક કપડા પહેરવાય અને કોઈ તકલીફ હોય તો ડાક્ટર અથવા યોગ શિક્ષક ની ચલાહ લેવી પડે
સાચી વાત સાચી વાત કઈ તમને આ તમને યોગના બ બહુ પ્રકાર ખૂબ બતાયા છે. તાડાસન, વૃક્ષાસન ભુર્ગાસન, ત્રિકોણાસન, વ્રજાસન, પવન મુક્તાસન અને સૂર્ય નમસ્કાર ખૂબ પ્રસિદ્ધ છે. આ આસનો શરીરના અલગ અલગ ભાગને સ્વચ્છ રાખે છે. કેમ કે હર યોગના અલગ અલગ મહત્ત્વ હોય છે, આપણા શરીર માટે. તો સૂર્ય નમસ્કાર પણ બહું મહત્વ પૂણ હોય છે, આપણે શરીર માટે અને સુભે સુભે આપણ સૂર્ય નમસ્કાર સર ખૂબ મહત્ત્વ હોય છે, શરીર વિકાસ માટે.
એકદમ સાચી વાત કઈ એટલે યોગ, યોગના યોગમાં પ્રાણાયામ પણ યોગનો માટો ભાગ છે. એમ ઇનમેં અનુલોમ વિલોમે, કપાલ ભારતી, બ્રાહ્મરી અને ભસ્ત્રિકા જેવા પ્રાણાયામ થી ફેફડા ફેફતા મજબૂત બને છે. શરીર ને શુદ્ધ ઓક્સિજન મળે છે.
સાથે સાથે સ્વાસ્થ્ય જાણવા માટે સંતુલિત આર પણ જરૂરી છે, આપને તાજા ફલ, શાકભાજી દૂધ દાલ અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ. એટલે ફાસ્ટ ફૂડ અને વધારે તેલ મસાલા વાળા ભોજન થી તો બચવું જોઈએ.
સારી વાત કહી તમે.
ખૂબ પાણી પીવું અને પૂરી ઊંઘ લેવી પણ જરૂરી છે.
સાચી વાત કઈ તમેયોગ યોગ કરતા તમે કેટલો ક નિયમોનું પાલન કરવું જ જોઈએ યોગ હંમેશા સ્વચ્છ અને શાંત જગા પર કરવો ખાલી પેટ અથવા હલકા ભોજન પછી યોગ કરો આરંમ દાયક કપડાં પહેનો અને કોઈ તકલીફ હોય તો ડોક્ટર યા શિક્ષક ની સલાહ લેવો. આ બાત તમને બહુ સરસ કહી છે, નહી તો અ યોગ કરતા ફાયદા છે. તેને નુકસાન બી બહુ થઈ ગયા છે. કેમ કે લોકોના યોગની જાણકારી પણ પૂરી નથી હોત અને કયું કે કયો યોગ કેવી રીતે કરવો છે, એને પણ પણ બી જાણકારી લેવી બહુ જરૂરી થઈ ગઈ છે.
સાચી વાત આપણે જો આપને મ્રો મિત્રો સ્વાસ્થ્ય હોય તો જીવનમાં આનંદ હોય, ભાઈ ને બીમાર વ્યક્તિ પાસે બધું હોવા છતાં તે સુકી રહી શકતો નથી, એટલે આપને આજ સંકલ્પ કરવો જોઈએ કે રોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ યોગ જરૂર કરે.
સાચ
એને એક એટલું કહીશ કે યોગ કરો, નિરોગ રહો, સ્વાસ્થ શરીર, શાંત મન અને સુખી જીવન માટે યોગ અપનાવો.
સાચી વાત કઈ તમને યોગ તો આપણા શરીર માટે બહુ જરૂરી છે, અને અ મારી જિંદગીનો બહુ મહત્વપૂર્ણ હિસ્સો બન બની ગયો છે. કેમ કે અ યોગ
એટલે યોગ તો ભારતની હજારો વર્ષ વર્ષ જૂની પર પરંપરા છે.
હમ્મ.
એટલે યોગ સપનો અર્થ થાય છે જોડવું. ને આપણે આજના સમયમાં તો આપનું જીવન ખુબ વ્યસ્ત બની ગયું છે. કામ ન તના મોબાઈલ નું વધારે ખુબ બેસ્ટ બની ગયું. તો. કે ક એને ઊઘ ઘણી ખોટી ખાન પાાન ની આદ તો કે કારણ હમ્મ.
લોકો બીમાર બહુ વધારે પડે છે એટલે આપણને કે યોગ તો શરીર માં એટલે સ્વસ્થ બનાવે ને એટલે લસીલું બનાવે છે.
સાચી વાત ભાઈ સહી સહી સાચી વાત બોલી. હ તમને કે યોગ અમારે શરીર માટે બહુ જરૂરી છે.